હા બોલો બોલો
હાલો તમારો અવાજ નથી આવતો હા આયો આયો આયો
હા.
બોલો કેવું છે મજામાં કેવું ચાલે
હા મજામાં ચાલે છે અત્યારે થોડી ચિંતામાં છું હું
કેમ ચિંતામાં છો.
અત્યારે બધા ટેકનોલોજીને બધું આવી ગયું છે એટલે બધું કામ આંગળીના ટેળવે ગણીએ એ પ્રમાણે થાય છે.
ના ના એ વાત તો સાચી જ છે સોશિયલ મીડિયા ને કારણે આજકાલ આપડી લાઈફ સ્ટાઈલ બહુ બદલાઈ ગઈ છે એમ
હા એ તો છે પણ અત્યારે એકબીજા સામે હોય તો પણ બધા ફોનમાં વધારે પડ્યા હોય છે જ્યારે વાત કરવાની હોય ત્યારે વાત નથી કરતા
ના ના એ વાત તો સાચી જ છે એક જ રૂમમાં જો ચાર પાંચ જણા જોડે હોય તો પણ બધા પો પોતાની રીતે પોતાના ફોનમાં જ હોય છે એમ વાત તો કોઈ કરતું જ નથી.
હા એ જ ને. એ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડસ બનાવવે છે પણ જ્યારે સામે બેસીને વાત કરવાની હોય ત્યારે એમની પાસે કોઈ ફ્રેન્ડસ નથી હોતા.
એજ ત્યારે જ એ લોકોને છે ને પણ સાચી કિંમત ખબર પડે કે સોશિયલ મીડિયામાં એ લોકો ભલે ઘણા બધા લોકો સાથે આપણે કનેક્ટ થઈ શકીએ પણ જયારે સાચા મૂલ્યોની વાત આવે ત્યારે. તો ના જ થાય એમ.
હા અને આ સોશિયલ મીડિયાના કારણે કેટલા ફ્રોડ પણ થાય છે અત્યારે.
એજ કેટલા બધા લોકોના ઓટીપીને કારણે પૈસા જતા રહે છે. અને એ પાછા પણ નથી આવતા અને કેટલા બધા લોકોને પોતાની જે પર્સનલ વસ્તુઓ હોય છે એ પણ જતા જતી રહે છે તે એક આમ જોઈએ ને તો સોશિયલ મીડિયા બહુ ખરાબ કવાય.
હા એજ ને તો જે શો સોશિયલ મીડિયા યુઝ કરતું હોય તેમને સમજવું જોઈએ. કે તે પોતા ન હ તે સમ સા જાણી જોઈને. અને સમજીને તેનો ઉપયોગ કરે.
ના ના એ વાત તો સાચી જ છે પણ આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા એક સારી વસ્તુ તું પણ કેહેવાય કેમ કે. જે લોકો દૂર રહેતા હોય દેશની બહાર રહેતા હોય એ લોકો સાથે આપડે ખાલી ફક્ત તો એક જ સેકન્ડમાં વિડીિયો કોલ થી ને એ રીતે વાત કરી શકીએ છીએ એમ.
હા એ વાત તો સાચી છે તમારી. કે સોશિયલ મીડિયાએ આપણને એકબીજા સાથે આપણું કામ થોડું સહેલું કરી દે છે.
હા એ તો છે એટલે આમ જોવા જઈએ ને તો સોશિયલ મીડિયા ના ફાયદા પણ છે પણ ગેરફાયદા પણ છે એમ.
હા એ તો આપણે સમજવું જોઈએ કે આપણે ઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ. થોડો ઓછો કરવો જોઈએ આપણે સમજીને તેનો ઉપયોગ કરવો જોઈએ.
હા એ વાત તો છે અને જોકે સારી બાબત તો એ પણ કેવાય કે આ ટેકનોલોજી સોશિયલ મીડિયા એ બધાને લીધે જે આજકાલના બાળકો છે એ જાગૃત થતા થયા છે, કેમ કે જો ભલે રીલને એ બધું જોવે પણ જે આજ કાની દેશની પરિસ્થિતિ છે, એ બધું પણ એમાં આવે છે. તો એ સારી વસ્તુ કેહેવાય.
હન, એ તો છે. વાત તો સાચી છે તમારી પણ અ આપણને આપડ ખબર હોવી જોઈએ કે, આપડે સોશિયલ મીડિયાનો શું ઉપયોગ કરવો છે ને ક્યાં સુધી કરવો છે.
ના, ના એ વાત તો તમારે સાચી જ કહેવાય એટલે આમ તો વાત ટેકનોલોજી અને સોશિયલ મીડિયા નઈ પણ એનો ઉપયોગ કઈ રીતે થાય છે ને એનો કહેવાય વધારે તો.
હન, એ તો છે જ, પણ અત્યારે તો નાના બાળકો જોઈએ તો પણ તે ફોનનો યુઝ કરે છે આપડે અ જમતા સમયે પણ નાના બાળકોને ફોન આપવામાં આવે છે.
ના, એ તો સાચી જ વાત છે. પણ એ તો સમજવું જોઈએ પેરેન્ટ્સે કે જમ તા સમયે કે પછી સવારે ઉઠી ત્યારે થોડો સમય ફોનથી અલગ રઈને પ્રકૃતિને માણે તો પછી એમની ખુશી થાય એમ.
હન, એ જ ને અને એમને હઅ, જો સવાર સવારમાં ફોન લે એના કરતાં શાંતિથી એકલા બેસે અથવા કંઈક રમે તો એમને થોડું વધારે અ દિવસમાં સ્ફૂર્તિ મલે અને સારું દિવસ જાય.
હઅ, ના, ના એ વાત તો તમારી એકદમ સાચી જ છે કે સોશિયલ મીડિયાને કારણે લોકોનું છે ન એકબીજાની લાઈફ પર વધારે ધ્યાન આપે છે પોતાના કરતા. એટલે માનસિક ત્રાસ વધે અસંતોષ વધે તો એના કારણે ઘણા બધા છોકરાઓ કેવું હતાશ રહેતા થઈ ગયા છે લો કો કે ના આની લાઈફસ્ટાઈલ તો મારા કરતા સારી છે એટલે એ લોકોને દુખ દુઃખી પણ કરે છે એમ.
હન, એ તો છે. અ આપડ નાના એવા હોય અ આપડે એવું વિચારીએ કે ઓ આની લાઈફ તો કેટલી સરસ છે, આપડે એમની આપડી લાઈફને બીજા જોડે કમ્પેર કરતા થઈ ગયા છીએ, જ્યારથી આ સોશિયલ મીડિયા આવી છે ત્યારથી
હન, એ જ ને એ તો અમારી વાત એકદમ સાચી જ છે. કે લોકો પોતાના કરતા છે ને બીજા પર ધ્યાન આપે છે, આના જોડે આ છે, આના જોડે આ છે એ અને પોતાના પર નથી આપતા એમ.
હન, એ વાત તો સાચી છે તમારી. પણ આપડે સમજવું જોઈએ કે અ આપડી પાસે જે પણ છે એ બધું બરાબર જ છે. આપડે તેનો ઉપયોગ કરતા શીખવું જોઈએ. આપડે બીજાની લાઈફસ્ટાઈલ ના જોવી જોઈએ, પોતાનું જ જોવું જોઈએ.
ના, ના એ વાત તો તમારી એકદમ સાચી છે. અને આજકાલ તો કેવું એના કારણે વસ્તુઓનું પણ એવી રીતે છે ને મૂલ્ય વધી રહ્યું છે કે ના મોંઘા ફોન મારો ફ્રેન્ડ વાપરે તો હું પણ મોંઘો જ ફોન વાપરું. કે પછી લાઈક કપડાનું કે જો આ વ્યક્તિ આવા સારા કપડાં પહેરે તો મને પણ જોઈએ અને પછી એવું ઘરમાં જીદ કરે. પણ જેના જે પેરેન્ટ્સ છે એ ના અફોર્ડ કરી શકે એ લોકો શું કરે? એમ.
હન, એ જ ને. આપડે સમજવું જોઈએ કે આપડી પરિસ્થિતિ કેટલી છે અને અ આપડે આપડે કેટલી તાકાત છે કે આપડે તે ખ-ખરીદી શકે છે. એ આપડે આપડુ જોવું જોઈએ, આપડે બીજા પર ધ્યાન ના આપવું જોઈએ.
હા એજ ને કેમકે ઘણા લોકો ગ ભલે ગમે તેટલી ઘણી મોંઘી વસ્તુઓ વેપાર પણ જે વસ્તુ વાપરતા ના આવડતું હોય તો એ કશે કામની જ નહીં એમ.
હા એ જ ને આપણે ગમે તેટલો વધારે પૈસાવાળો ફોન લઈ લઈએ પણ જો તેમાં સારી વસ્તુનો ઉપયોગ કરતા હોય તો ઠીક છે પણ અત્યારે તો અ ફોનનો પણ બધા ખાલી એમના રીલ્સ બનાવવા માટે ને બધા માટે ઉપયોગ કરે છે. પણ એવું નહીં કે આપણે એને ભણવા પર યુઝ કરીએ.
ના ના એ વાત તો તમારી એકદમ સાચી કીધી ફોનમાં પણ ભલે આપણે ગમે તેટલું ટેક્ નોલોજી અને સોશયલ મીડિયાને ખરાબ ગણી લઈએ પણ જયારે અમુક વસ્તુની જરૂરિયાત આવે ને તો એ સોશિયલ મીડિયા અને ટેકનોલોજી આપડું કામ બહુ સરળ કરી આપે છે એમ.
હા એ એ તો છે. પણ આપણને એનો યુઝ કરતા આ આવડવું જોઈએ આપણે બસ એવું નહી કે આખો દિવસ અ ફ્રી પડ્યા કે સોશિયલ મીડિયા પર જોયા પણ દિવસમાં કલાક ફોન જોઈએ તે બરાબર છે પણ બાકીના સમયમાં જો આપણે ફ્રી હોય તો આપણે આમ પ્રકૃતિને નિહાળવી જોઈએ તો આપણું મન પ્રફુલ્લિત થઈ જાય.
ના ના એ વાત તો તમારી એકદમ સાચી કીધી થોડાક ટાઈમ છે ને સોશિયલ મીડિયા ને બધાથી દૂર રહીને જુઓ જીવન જીવીએ તો એની કઈ અલગ જ મજા હોય એમ અને આપણને કેવું નવું નવું જાણવા વધારે મળે એમ.
હા અને આપણને આપણી હોબીઝ જે હોય તેની પાછળ પણ આપણને ટાઈમ મળે. હોબીઝ પર કામ કરવા માટે પણ.
હા ના ના એ વાત તો સાચી જ છે કે આપણે સાંજે થી એ જગ્યાએ બેસીને જો કોકને ડ્રોઈંગ કરવાનો શોખ હોય તો એ પણ એનું પૂરું થઈ શકે છે એમ.
હા એજ ને અને તે સોશિયલ મીડિયા અને ફોનને એને બધા ટેકનોલોજીને સાઈડમાં રાખીને જો પો તાનો સમય વિતાવે તો પછી એને અ જેમ આખ આંખોમાં પ્રોબ્લેમ થાય ચશ્માના તે બધાથી થોડું આરામ મલે છે.
ના ના એ વાત તો સાચી જ છે અને એમ બી આજ આજકાલ છે ને સોશિયલ મીડિયા ને કારણે કેવું લોકો નું ઓનલાઈન આઈડી હેક થઈ જાય છે પૈસા પડી જાય છે. તો ઘણા બધા લોકો ના લાખો રૂપિયા જતા રહ્યા જે હજી સુધી પાછા નથી આયા તો એ લોકોનું તો આખું જે એમની કમાણી હોય એ તો જતી જ રહી ને એમ.
હા એ જ ને એટલે જ હું તો એવું જ કવ છું કે આ બધું અત્યારે જરૂર નથી આપ ડે આ બધાથી દૂર રહેવું જોઈએ આપણા આપણા કામ પૂરતું જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
ના ના એ વાત તો સાચી છે જો સમજી વિચારીને જરૂરિયાત મુજબ જો સોશિયલ મીડિયા અને ટેકનોલોજી ઉપયોગ થાય તો એ ઉપયોગી થાય એમ.
હા એ તો જ છે જ આપણે તેનો ઉપયોગ આપણી મર્યાદામાં રહીને આપડી જરૂરિયાત પૂરતો જ કરવો જોઈએ.
ના ના એ વાત તો છે જ ભલે આપણું ગમે તેટલું કામ સરળ બનાવે પણ તોય દરેક સિક્કાની જેમ બે બાજુ હોય એ રીતે એની પણ હોય જ ફાયદા પણ ઘણા છે નુકસાન પણ
નુકસાન પણ એટલું જ છે.
એટલે
હા હા એ જ ને અને જો આપણે ટાઈમ જ નીકળવો હોય તો આપણે અ ટીવી ને બધું જોઈને પણ આપણે ટાઈમ નીકાળી શકીએ છીએ.
હ ના ના એ વાતો તમારે એકદમ સાચી જ કહેવાય કે એ બધાની જગ્યાએ જો પોતાના બધા ધ્યાન આપી દે ને. તો ઘણો આપડો ગ્રોથ થઈ શકે એમ
હા એ જ નહી અને આપણે જો હોબીને આપણું કરિયર બનાવવું હોય તો એની માટે પણ આપણને ઘાસો એવો ટાઈમ મળી જાય છે એની પર કામ કરવા માટે
ના ના એ વાત તો તમારી એકદમ સાચી છે અને સાથે સાથે કેવું આપડ પરિવાર પ્રિયજન ફ્રેન્ડ્સ એ બધાને ટાઈમ આપી શકીએ છીએ આપડે
હા એજ ને અને જો રોજ જોડે બેસીએ અને વાતો કરીએ તો આપણું અ દિવસ કેવો ગયો ને બધાની ચર્ચા કરીએ તો ઘરે પણ બધાને થોડો આનંદ થાય કે ના મને બધું કહે છે એમ
ના ના એ વાત તો સાચી છે અને કેવું બોન્ડ પણ સ્ટ્રોંગ થઈ જાય છે બધા વચ્ચે આપદા
હા એજ ને.
એટલે તો છે જ વાત તો સાચી જ છે તો કે વાંધો નહી હું કાલે વાત કરું મારે સજ કામ છેને તો
હા હા હા હા આવ જો